હલો.
હેલો.
હા શું કરો છો ભૂમિબેન બહુ દિવસ મને તો યાદ કરીને
બસ અ કામ પતા નવરા બેઠા હતાા તો થોડ વાત કરી લઈએ તમારી જોડે
અ હા હું વિચારું કે અત્યારે કેમ ફને બસ અંત શ હ હતાાલ તો
બરાબર વરસાદ કેવો છે
આવો અમાર તો કેવું કે ગઈ સાલની જેવું આ વખત નહી પડતો જેમ ક્યા આવે એક દિવસ એક રાત આખો પડે પછી પાછું બે દિવસ વચ્ચે બ્રેક મારી દેવું પણ રોજ એલ કન્ટિન્યુઅસલી પડે ને તો બહુ મજા આવે એમ
હા અમારીીતે એવું જ છે જોવું ને અઠવાડિયા પેલા પડ્યો તો તો હજુ કોરું જ છે બધું તાપ પડે છે દું જઈ
એવું છે.
અને ત્ય્યારે બી પડ્યો હતો ને ત્યારે સાંભળો સાંભળો ત્યારે પડ્યો હતો ને તો સવારના ટાઈમે પડ્યો હતો તો કોલેજ જઈને આખી કોલેજ રસ્તામાં હું પલળી ગઈ અને જયારે હું કોલેજ પહોંચી તરત બંધ થઈ ગયયો બોલો
એવું જ છે આ વરસાદ ની ખબર ને શું છોકરા જો દુશ્મની છે ને એવું જ થાય. હવે જેમ કે આપણને એવું થાય કે ભાઈ આપડે કોલેજ જવાનું બગડ આમ તેમ પણ નાના છોકરા તો એવું કે કે હરે વરસાદ હું અમાર સ્કૂલ નો ટાઈમે બંધ થઈ જયો છે અને પછ સ્કૂલ પોકી જઈએ સત્તર વર્ષ જ ચાલુ થય એવી મેં રીલ્સ જોઈ હતી એક નવી છોકરીની
હમ એમને રજા પાડવાનું બહાનું જઈએે ને
હા અમારે એવું બાબા કોલેજ જવાના ટાઈમે વરસાદ ચાલુ થાય પણ લેલા પાછા બે રેવાનું તઈ ઘેર તો આપડે પાછા આવીઈએ જ નહીિ અમાર તો એકટીવા નીકળીએ ને અધ વચ્ચે જને ચાલુ થાય. હ ના છત્રી કેવું લીધું હોય એટલે પાછા ઉભા કઈ રહીએ આપડે એમ
હમ અને હમણાંના અત્યારના તો વરસાદમાં એ બી વાત નહી પહેલા તો આપે નાના હતા ત્યારે કેટલી બધી મજા કરતા હતા.
બુ. બહુ મજા આવતી બધા છોકરા આખું ટોરું થઈ ને ફર્યા વાળા ને બધા નીકળે અને નહીયએ હંકાર અત્ય્યારે તો બધા પોતપતાની ટેરેસ પર ને એવું બધું નહી લે અગાસી બગાસી જોકે અમારે તો એ પહેલા જેવું જ છે. અમુ અમા બાજુનું એક ફરય્યું છે ને તો એના બધા અમાર ઘર આગળ બહાર જ નહવા આવે અને થોડુંક આમ મેઈન રોડ છે ને તો એટલો બધો બહુ જારે વરસાદ પડ ને તો અડધું પાણી ભરાઈ જાય એમ ઢીચણ સુધી આવેું તો બધા છોકરા જે સ્વિમિંગ પુલ બનાય ને એ કુદીિક કુદી નઈ.
એવું પણ પેલા તો જો ને પેલા ની તો હા પેલાની તો વાત જ અલગ પાણી પાણી ભરી જાય. તો એ બધા હંગાત જોવાને બોવા બધું નીકળે. પણ અત્યારે તો જો ને લોકો પોતાની લાઈફમાં જેટલા બિઝી થઈ ગયા છે. હા. સાચી વાદ અને એ તો ખરું જ કે ભાઈ હા બોલો બોલા
બધું થઈ ગયું હલો
હમ હમ હા હા.
હલો.
હા બોલો હામડૂ છું.
તો પછી વરસાદ પડે એટલે કેટલી મસ્ત સુગંધા આવે માટીની.
સુું સુગંધ આવે નઈ સાચી વાત છે. અધાર કેટલી જગ્યાએ હા તો જે વરસાદ પડે પછી.
હમ. લીલોતરી છવાઈ જાય આ બધું ઘસ જે હોય સુકાય એ બધા લીલા લીલા થઈ જાય. પછી અત્યારે તે કેટલી જગ્યાએ માટી હોય ને અને વરસાદ પડીને પછી જે ઠંડો પણ આવે એમાં માટીની સ્મેલ એટલી અલગ જ આવે મને તો બહુ જ ગમે રહેવાની. કેટલી વાર અતાર કેવું કે આપણે જો જો એસી એસી આપડું ચાલુ હોય ને તો એમાંય અમુક વાર એવી સ્મેલ આવે ધૂળ ધૂળ ચોટી ગયા એને તો ખબર નહ પણ તો એવી માટેની ભીની માટે સ્મેલ આવે એસીમથી ખબર નહ તો હું બે ત્રણ દિવસ પરત મા મમ્મી કતી હતી કે જો મમ્મી આવું થાય છે એમ
હમ.
એવું અને વરસાદ પડે પછી જે આ બધા ઝાડ ને બધું. ગુલાબ પર જે પાણી પડે એ ગુલાબ કેટલો ખીલીને અલગ જ એનો કલર દેખાય બધા કલર કરતા એમ રોજ કરતા તો વરસાદના પાણી ન એટલું બધું એ હોય ને ખબર નહ એનું શું હોય કે કુદરત નું કહેવાય. કે ગુલાબ નો કલર આખો અલગ એટલો ખીલેલો મસ્ત ગુલાબ દેખાય ચોમાસા બધી ઋતુ કરતા હમ અને જો ને અત્યારે તો આપણો વરસાદ પડે એટલે આપણા ગુજરાતી લોકો ની તો વાત ન થોડક વર્સા પડ્યા તો બધા ભજીયા એવું બધું બનાઈ જ દે ઘરમાં
હમ વરસાદ આવે તત ચા અને ભજીયા
બીજાની શું વાત કરો અમે તો વરસાદની ર જોતા હતા ને પછી આવ્યો ને બહુ નહતો પડ્યો. તો એ બપોરમાં અમે બહાર ગયા હતા પછી આયા એટલે વરસાદ વરસાદ ચાલુ જ થઈ ગયેલો રસ્તામાં સીધા ઘરે આ લમે ડાકોર ના ગોટાનો લોટ મંગાયો નતો દુકાન માંથી મારા પપ્પા જોડ અને પછી બનાવી દીધા ભોજન એટલે મજા આવીઈ દેલ ભન છે ખાવાની વરસાદમાં પછી. જય્યારે બહુ વરસાદ પડે તારે આવી રીતના ખાસ કરીને બહાર ફરવા ગયા હોય તો રોડ પર કે્યા મકઈને બધું મળે ખાવાનું. કેટલી મજા આવે ગરમ ગરમ એક તો પલેલા હોય અને ખાવાનું. પછી આવી રીતના મફરી હોય છે ખાવામાં બધું મસ્ત રોડ પર અલગ અલગ મળતું હોય.
હા.
હમ હમ.
અને વરસાદ ની જોડે જોડે આપડા તહેવારો બી બધા ચાલુ થઈ જાય આ-
તહેવારો હ સાડી બીસ થી સાચી વાત છે.
અને છોકરીઓના ગૌરી વ્રત આવશે જયા પાર્વતી ના વ્રત
હમ એજ અષાઢી બીચ થી જ બધું ચાલુ થઇ જાય. અને મેન તો કે કેવું ગાસડીે બીજ પાતા એટલે સીધું ગ્વાયરો થી બધા ચાલુ થઈ જાય. ગૌરી વ્રત થી જ તહેવારો ગૌરી વ્રત પછી આવે. હમ અને અમર તો કેવું થતું હતું અમે નાના ને તો પૂજા કરવા જવા ટાઈમે જ હબર વરસાદ પડે અને પલારી જ દેજ જતા પલી જતા તો આપડણે ઘરે જઈએ એટલે વરસાદ બંધ થાય ત્યા નીકળે પણ આવવાન થાય ને તારે તો પડે જ અવશ્ય એટલે
હા પરળ જવાય- પણ મજા બી આવતી હતી ને ઉપવાસ રાખવાની મજા આવતી હતી ને ખાવાનું બધું મસ્ત મસ્ત મલે. તૈયાર છે રહેેવાનું કામ નહી કરવાનું.
તે એ વખતે આપણને એવું થાય આપણા થી પાંચ દણા ભૂખ્યું ના રહેેવાય. એ વખતે એવું થાય કે શું ખાય છેલ્લો દિવસ હોય ને તારે તો બહુ જમ ભરે લાગે થોડોક
અને અમિત બધા ફરવાઈ જતા હતા અત્યાર તો જોય ને એ બધું બધ થઈ ગયું હું તો કોઈ જોતી નહી જય્યારે એજ જગ્યાએ અમે પહેલા ફરવા જતા હતા. તો એટલી ભીડ લોકો ફરવા આવે. અને પછી આંટીીઓ બધું અલગ અલગ ખાવા બનાવીને લાવે ગયરો વાળી છોકરીને પણ એ જોડે મમ્મી તો આવતી હોય તો આપડી મમ્મીય ઘેર પાછો નાસ્તો ને એવું કરવા અલગ અલગ બનાને લઈ જાય. અત્યારે તો એ જગ્યાએ અત્યારે જઈએ ને તો કોઈ લોકો જો એવું બધું માન ત જ નહી અમુક છોકરીત મત લાગે કરતી ન આવીવે ગૌરીબ રથ
હમ બહુ ઓછું થઇ ગયું એ બધું
હા. અને એ જ તહેવાર માં જાગરણ ની વાત કરીએ છેલ્લો દિવસ તારે લોકો એટલું અલગ અલગ રમતો રમી નાખી રાત જાગરણ કરે એક પ્રથા માનીને કરતા તા પણ અતાર અતાર તો કોઈ શું જાગરણ શું બધા દસ દસ વાગ્યા ના હુઈ જાય ઓ તો કરતા હોય એ પિક્ચર ને એવું બધું જોઈ જોઈને જાગરણ આખી પસાર કરી દે.
પેલા જેવી મજા રય નય બો, આપળે જ વધારે એન્જોય કરેલું છે બધાથી.
તો કરેલું છે હાચી વાત છે મન તો લાગે છે કે આ પળા અત્યર તો થોડું કઈ બધા આમ કેવું કે રિચ્યુઅલ્સ ને એ બધું. ફોલો કરે પણ પછી તો મને લાગે છે કે બધું બંધ જ થઈ જશે.
હમ્મ, ધીમે ધીમે બંધ થઇ જશે.
અમાર તો અઈ ગામડામાં પેલાં નવરાત્રિ થતી તી અલગ અલગ જગ્યાએ થાય પાછા પાછા નંબર હાલવામાં આવે કે કઈ કઈ જગ્યાએ કઈ સાર સૌથી વધારે પબ્લિક છે, ને સૌથી વધારે ડેકોરેશન કરવામાં આવી રીતના કોમ્પિ ટિશન થાય, અવે એ જ નવરાત્રી અમાર ગામમાં બધું બંધ થઈ ગયું, લોકો બારના શેહેરમાં, આણંદ, વિદ્યાનગર ગાવા જતા થઈ ગયા. પછી અળધી પબ્લિક ફોરેન ગતી રય એવું છે એટલે બધું જ ધીરે ધીરે બંધ થવા માંડ્યું છે.
હમ્મ અ, એ કોઈ નામાં હા બોલો બોલો.
આમાંએ એવું દેખા દેખીનું થઈ ગ્યું છે બાર જે ગરબા થાય એમાં અલગ અલગ સિંગ ગરોને બધાને બોલાઈ લોકોની પાછા પાસ હોય છોકરીઓને તો ફ્રી છોકરાઓ અતા તો વધારે જોવા મલે તે લોકોને એક કમાણી નું થઈ ગય છોકરાઓને તો પાસ પૈસા આલી નથ લય લોકો
પણ આપળા વખત તો છે ને આપળે જે મેન જે ગરબા હોય ને. એક ગરબાના ગીતો પર જ ગરબા ગાતા અતા તા, અત્યારે તો બધા પિક્ચરના ગીતો પર એ ગરબા ગાય બોલો.
થઈ ગ્યા હાચી વાત છે, હાચી વાત શું કરીએ પણ અ નજ આને જ કળિયુગ કેવાય.
હમ્મ, રહ્યું જ નઈ તેવારોનું કઈ બધા દેખા દેખી માં પૈસા ઉડાવાનું જ વિજારે એન્જોય તો ઓછું ખબર નય કરતા હોય કે
સાચી વાત છે.
એ બાબતમાં આપળુ બો જ સારું અતું આપળે બધી રીતે એન્જોય કરેલું છે. એ નવરાત્રી હોય કે ગયરો હોય ગમે તે તેવાર હોય.
હાચી વાત છે, પણ એ વકતે કેવું કે થોડુંક ઘરે થી બધું રસ્ટિગેસન ને એવું વધારે અતું કેમ કે નાના અતા ને આટલા વાગે આઈ જવાનું, આની જોડ જવાનું એવું બધું અન અત્યાર તો કોઈ કવા કેનારું નય મોટા થઈ ગ્યા એટલે આપળે, જગ કે મમ્મી પપ્પા પેલાન જેટલું તો એટલું બધું એ ના કરે પણ આપણને એવું થાય કે નય એ દિવસો તો એ સારા અતા.
હમ્મ, ઈ તો મનેઈ થાય છે, બો જ સારા દિવસો અતા એ તો
અમ્મ, હમ હાચી વાત છે એ એ એ જમાનાની. થોડીક વાત જ અલગ હતી અત્યારે એ બધું થાય અમુક અમુક જગ્યાએ પણ પેલાન જેવી મજા ના આવે એમ.
હમ્મ, એ તો સે.
અને આવી બધી ઋતુ આમાંએ ઋતુઓમાંય જઈએ. તો હવામાન પ્રમાણે આગાઈ હોય પણ એવું બધું થતું નહી, જેમ કે ચોમાસામાં જોવો ને વરસાદ ના પડે અન ચોમાસું હોય ત્યા ગરમી વધારે લાગે કે, અને શિયાળો આવે તા વરસાદ ન ચા શરૂઆત થાય. એવું થાય જોજો તો અમુક વાર કેટલી વાર દિવારી પરે મેં એક બે વાર વરસાદ પડતો જોયો છે.
હ અ છેક દિવાળ સુધી લંબાઈ જાય વરસાદ.
અમાર તો એક વાર એવું કર્યું ને અમે શરદ પૂનમ જે નવરાત્રી પછી શરદ પૂનમ આવે ને અને એના પછી દિવારી આવે ને તો અમે સરરદ પૂનમનું જ ઘરબર બધું વારી અને મઠિયાને એવું બધું વણી કાઢ્યું તું તરી કાઢ્યું તું અન પછી વરસાદ પડે તો તું અમાર મટ ને એવું બધું થોડું કવાઈ ગયુંતું, એટલે મને ખબર છે, કે દિવાળી પર વરસાદ પડે છે, એવું
અમે તો હજુ ગઈ શરદ પૂનમાસ તે ગરબા ગરબા ગયા, તા હજુ સ્ટાર્ટ નહી કર તા તો વરસાદ આવી ગયો.
હ હાચી આ ફેરે એવું જ મન તો લાગે છે, કે- ઓછો ઓછો વરસાદ પડે છે, ને એટલે નવરાત્રી પડશે વરસાદ
હમ અતઋ તો બધી ફરી ગઈ એટલે બાકી તો
અને એ જ જોઓ તમે આ લોકોને લગ્ન ખરાબ ઉનાળામાં રાખે ને ત એ વખત વાદળ ચડી ને આવ્યું હોય ને પાછું વરસાદ પડે એટલે વરસાદનું કશું નક્કી જ નહી હોય.
હમ બધી ઋતુ બદલાઈ ગઈ હવે તો,
હમ કઈ નઈ ચાાલ્યા કરે ચલો મળીએ પછી.
હમ હા સારું આવજો પછી હા જય શ્રી કૃષ્ણ.